હ
હલો
કંસાઈ લેતા
હલ -હું કરો છું ભાઈ
હા એ ને બસ જોર મેં આવી જ્યા કોલેજે -કોલેજે મારે બાર થી બે નો -ના ના પ્રેક્ટિકલ અત્યારે શરૂ ન હોય
ઈ કેમ
વાર છે ‌હજુ લેબ રિપેરીંગ છે ને રિનોવેશન થયું ને એટલે
અચ્છા એવું હે તમે કોઈ કોલેજમાં અભ્યાસ કરો
અત્યારે હું બાઉદીન સાયન્સ કોલેજ વિજ્ઞાન
એ મ છે એ કઈ બાજુ આવેલી
એ આપડે એઅ કોલેજ રોડ જુનાગઢ
જુનાગઢ બાજુ એમ ને
તમે શું કરો
અમે અમદાવાદમાં કોલેજ કરીએ ફાર્મસી કોલેજમાં
આરભશી કોઈ છે ના
બી કે એમ
એવું
હા
કયા રેવાનું
અમારે રહેવાનું હોસ્ટેલમાં
હ શુંશે યા ફી
હે
ફી શું સે યા
યા
ત્રણ હજાર માં મહિનો ઓ હો સારામાં સારું કેવા.
હા. બોલો બાકી તમે?
કાય ને બસ જો આય રૂમે બેઠા કોલેજ આવીને. ના ના જમવાનું આવે ફ્રેન્ડ આવે આવે પછ જમી
એવું છે. શું બાકી વા તમારી વાડી હે કે?
હા મારી છે ને જમીન.
તમારું મૂળ ગામ કયુ છે?
મારું મૂળ ગામ ખંડીત, હા.
ખંડેરી કઈ બાજુ હો કાચી બાજુ એવુ એ કે?
હા પ્રાચીન બાજુમાં હા બસ.
એવું છે.
હમ
હું હાલે બાકી? અમારે બસ હાલે છે.
હમ્મ, સવારે કેટલા કેટલું યર?
હા નઈ ના બીજું વર્ષ હે મારૂ.
હા તેલા સેના
હે?
તેલા સેમાં ખેટી બેતી કઈ?
ના ના દેસીમા કાઈ ખેતી નથી.
આવામ બાજુ જૂનાગઢ બાજુ જાયન.
જૂના હું તો ટ્રેન નથી જયારે આવશું ત્યારે તમને ફોન કર્યું.
શું વાતાવરણ શું છે વરસાદ વરસાદ?
વરસાદ હમણાં બે ત્રણ દિવસથી હતો આ તડકે આવ્યો ખાલી. તમારે જુનાગઢ બાજુ હું છે?
આજ તો બઉ મસ્ત વરસાદ આમ અમારે પણ એવું હતું બે ત્રણ દિ હતો વરસાદ આ ક એટલી બધી છે નહી કઈ.
એવું છે.
હમ્મ, ગિરનાર બિરનાર આવો છટા શંકર ને ફરવા એક દિવસાય બધા.
આવીએ આવીએ પછી નિરાશ ના અત્યારે તો કોલેજ સાચવે તે બહાર ન નીકળાય,
ખરવા જવા દે કે હોસ્ટેલમાં?
હા જાવા દે એમાં કઈ હોય ની. હવ તો કોલેજમાં આય એટલે એવું કઈ હોય ની સ્કૂલમાં હોય તો હજી ના પાડે.
હા હા સ્કૂલ માં હોય તો એવું હોય. આવો તો એકદી જૂનાગઢ બાકી ન તો જાય ફરવા.
નિરાત ના ટાઈમ મળે એટલે આવી જાય.
હા શું વેકેશન ક્યારે પડ?
વેકેશન તો હમણાં તો હજી શરૂ થયું છે એટલે હજી તો એક મહિના ની વાર લાગી. હાતમ આઠમ માં રજા પડશે અઠવાડિયા ની તો જાઉ ગેર.
તમારું અમારે બસ કઈ ની જો હમણા શરૂ થયો હવે આ હજી તો એફ આઈ વાળાને એડમિશન પૂરા નથી થયા. હમ્મ એડમિશન હા આવો એફ આઈ વાળ આવે થોડી મજા આવે.
હા હા.
બોલો બાકી શાંતિ? એવું છે.
હમ્મ તમારે કયું ગામ પ્રોપર.
અમારે અમી દીવ બાજુ રઈએ.
હમ્મ. દીવ માં કયું કઈ બાજુ.
દીવ એટલે દીવ બાજુ એટલે અમાર ગામ એ પાલડી.
હા.
દીવ અમાર બાજુમાં થાય.
હા હા એવું છે. હમ્મ. શું જમીન જમીન છે કે તમને.
હે.
જમીન બમીન છે કે તમારે કને.
છે થોડી ઘણી બે ત્રણ વીઘા.
હેલો.
બે તણ વીગા જ
હા શું વાઈ દીધું વરસાદની વાવણી.
હા હમણાં પેલો વરસાદ થયો હતો ડાઇરેક વાઇ દીધું વાવણી.
હા માલી ભાઈ એને.
હમ્મ ઘર પૂરથી ખાવાની થઇ જાય બીજું તો વેસવાનું તો કઈ થાય નહી.
હા હા ખાવા પૂરથી થઇ જાય એમ.
હમ્મ.
હમ્મ.
તમારે હું છે વાડી છે.
હા અમારે છે દસક વીઘા જેવું આ થઈ ગીયું હે વાવેતર માંડવીનુ વાવેતર કર નાખ્યું.
એવું છે હું ઘર હાટુ જ કરો કે પછી વેશો.
હા થોડું ઘરનું થાય ને બહારનુ પૈસા થોડાક આવેને બીજું કાંઈ ની.
એવું છે.
હમ્મ હમ્મ. તો મારા પપ્પા કાય નઇ બસ ખેતી ને સ્કૂલ છે ન્યાં બાજુમા ત્યાં બધી સામાન પહોંચાડવાનું હોય દી જાય ક્યારેક ક્યારેક.
એવું છે.
હમ્મ.
હમ્મ એમની સ્કો સ્કૂલ ક્યાં? સ્કૂલ ક્યાં કરી તમે?
મેં સ્કૂલ વીપી જાલા ખંડેરી.
એવું છે.
હમ્મ.
અમારા ગામના પણ ઘણા અહ્યા ભણતા.
શું નામ શું છે.
એતો ઘણા બધી હવે દશક જણા જેવા ભણતા અહીંયા.
હા આ ભણતા ખરી પાલડી ના પણ આ ક્યાં બહુ નથી આવી. નામ ખબર હોય તો. હા હું ક્યારેક હોસ્ટેલમાં હોય ને ક્યારેક ઘરે હોય ને એવું હોય.
અચ્છા એવું હે, હું તમારી ફી હું હતી.
અમારે ફી હું તો કંઈ નો દેતો એટલી બધી કેમ કે ક્યારેક ઘરે હોય ને ક્યારેક ન્યાં હોસ્ટેલમાં હોય. થોડા દીધા હતા ત્રણ ત્રણસ વરસ ત્રણેક વર્ષના દીધા હતા ત્રીસેક હાજર.
હમ્મ હમ્મ હું અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં ભણતો દીવ.
હમ્મ હમ્મ ન્યાં શુ સારુ હતું ભણવાનું ને એ બધું.
હા હા હારું હતું.
હમ્મ. શું ચાલે બાકી તમારા જીવનમાં?
બસ શાંતિ. તમે જમી લીધું કે?
ના, ના જમવાનું બાકી સે. ફ્રેન્ડ આવે એમ કીધું ને હમણાં થોડી વારમાં.
હમ હા, હા બોલો બાકી
પાહે ની બસ. શું તમારે બાઈયુ છોકરા શું કરે?
હે?
બાઈ છોકરા શું કરે છે તમારે?
બસ બધા મજા કરે.
હા ત્યાં હશો ને તમે રૂમ રાખીને રેતા હશોને?
હા હા રૂમ રાખીને.
હા ગિરનારમાં વરસાદ ને એમ તો સારો છે, વ્યુ અને બધું સારું છે. આ વખત
એક હા હા.
હમ સારું છે, બોવ ફરવા જેવુ છે. આવો આવો તમે એક દિવસ.
આવીએે એક દી ટાઈમ મળે એટલે.
હા હા
આવીએ એટલે તમને ફોન કરશું.
હા, ફોન કરો એટલે આપડે બધી જાશું ફરવા ગિરનાર જટાશંકર બાજુ જશું.
એવું? હા એટલે તમારે ફેરવાજ હોયને અમે તો કંઈ જોયું ન હોય.
હા, તમે આવજો આ બાજુ એટલે આપડે જાશું ફરવા.
હા, હા વાંધો નહીં.
હહ શું ચાલે તમારે હા અમદાવાદમાં તો બહુ આવશું આવશું વેકેશન પર એટલે સારું છે, ક્યાંને ફરવાનું? કાંકરિયા તળાવને, રિવરફ્રન્ટને.
હમ ઘણું બધું સાયન્સસિટી ને ઘણું બધી છે.
હા
તમે ટાઈમ લઈને આવો તો હું ફેરવું તમને.
હા તો એક દિવસ આવીયે રજા પડે થોડાક દિવસ પહેલા. આવીએ બાજુ. શું બાકી શું ચાલે તમારે કોલેજમાં?
હવે કોલેજ જાઈશ. સ્ટડી હાલે જાઈએ રા કોલેજ પ્રેક્ટિકલ ને એવું બધું હોય તો એ પત તાવીને પછી આવીએ રૂમે.
હમ હમ
એટલે અડધો દિવસ તો કોલેજે જ વયો જાય. અડધો દિ રૂમે.
બરાબર.
તમારે હું કેટલા કલાક પ્રેક કેટલા કલાક ભણવાનું હોય કોલેજમાં?
અરે બાર થી બે ભણવાનું હોય ને પછી પ્રેક્ટિકલ શરૂ નથી થયું. બાકીન તો પાંચ વાગ્યા લગી હોય.
એવું છે?
હા
હહ હહ
હમ
તમારે શું બીએસસી છે?
હા બીએસસીમાં.
બીએસસીમાં મેજર સબ્જેક્ટ હું છે તમારે?
બી. એસ. સી માં મારી કેમેસ્ટ્રી
માઈનોરમાં-
માનોર ફિઝિકસ એમબસીમાં બોટ-
એવું છે તો બીજો વારો છે. કે તમારે? તોમાં મા-
હા માઇનોર અત્યારે તો નીકળી ગઈ- સ્વછ છે એમાં ખાલી ભણવાનું-
એટલે શોતા છે. એમ- એવું છે એટલે ફિઝિક્સ જ છે. ફિઝિક્સ છે એટલે એમ જ ને-
હા ફિઝિક્સ માં શો થાય- ખાલી ભણવાનું પ્રેક્ટિકલ કરવાનો પરીક્ષા યુનિવર્સિટી વાળ- પરીક્ષા નું આવે-
એર્નલ પરીક્ષા બોલો ઇન્ટરનલ તો એક્ઝામ આવે છે.
હમ હા એન્ટન આપડે લખ પાસ કરી દઈએ આપડે-
એવું છે.
તમારે શું આવયું ગતિ ભાઈ- ઇન્ટર-
અમારે બ નોર્મલી ભણવાનું છે. બે ત્રણ સબ્જેક્ટ આવે- એ હોય ને એક્ઝામ હોય બસ પ્રેક્ટિકલ હોય તો કરી-
એ હું છે.
હમ બાકી અઠવાડિયામાં તો ખ રવિવારે રજા પડે- જોગમાંઠું કઈ હમ-
હ હા આયસ્રી બાયસ્રી જતલી હતા-
રોજ અમારે આ છે તો રોજ પૂરે-
શું બાકી તમારે સડી માગ સારું કે -
હા અત્યારે તો સારું ચાલે-
હમ
તમે આવો આ સાહેબ તો આપડે ફેર હા રેવાનું બધું મસ્ત જ છે. હા હા જમવાનું જ છે તમારેવું છે પછી-
હ હા ન બસ જમવાનું હોય બીજીમાં રવાનું- પિસ્તાલીસો રૂપિયા ભરવાના અને જમવાનું આવે ક્યારેક ક્યારેક સારું-
જમવાનું બહાર ગોઠવી નાખાય ને તમારે-
અમારે જમવાનું બાર એટલું બહુ વધી જાય મોંઘું પડી જાય- ખલીસ બહ સારું છે તો- એ પિસ્તાલી વસ સુધી આપડે ચાર કજક કરી નાખવાનું-
હાલોવાંધો નહી જો જુનાગઢ બાજુ આવી તો હું ફોન કરી તમને-
હા તો આ બાજુ આવો એટલે આપડ ફરવા બીને ફોન કરજો મને-
હા હાલો કંઈ વાંધો નહી જય માતાજી-